જલ્દી, ને અહીંયા આવી જા. હાઈ સના, કેમ છે?
હાય રિયા, હું મજામાં. તું, તું કે તું બોલ તું કેમ છે?
હું પણ સારી છું. આ કાટમાળ વારો. ઉનાળાની સિઝન પછી, આજે રીમઝીમ જે વરસાદનું વાતાવરણ છવાયું છે એ તો આજે કંઈક ગઝબ જ છે.
સાચું કહે છે મને તો વરસાદ શુરુ થાય એટલે ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થાય છે.
હા યાર વરસાદની સિઝન આવે એટલે આ આખું વાતાવરણ જ બદલાઈ જાય છે ઠંડક, માટીની સુગંધ અને લીલોતરી બધું જ સુંદર લાગે છે.
અરે હા અમારા ઘરે તો વરસાદ પડે એટલે મમ્મી તરત જ બટાકાના ભજીયા બનાવે ગર ગરમ ચા સાથે ખાવાની મજા જ અલગ હોય છે.
વાહ સાંભળીને જ મોમાં પાણી આવી ગયું અમારે ઘરે મકાઈ ઉકાળીને ખવાય છે, સૂપ પીવાય છે.
. હા મજા આવી જાય ને વરસાદની સિઝનમાં રોડ પર મકાઈવાળા ઉભા ઉભા હોય ત્યારે તો ખાસ ખાવાની ઈચ્છા થાય.
હા હા અને મકાઈમાં પણ વેરાયટી હોય છે ખબર ને દેશી મકાઈ, અમેરિકન મકાઈ હા અને વરસાદમાં ફરવા જવું પણ કેટલું મજાવે છે ખાસ કરીને લાંબી ડ્રાઈવ.
હા પણ બહુ વધારે વરસાદ પડે ત્યારે મુશ્કેલી પણ થાય, રોડ પર પાણી ભરાઈ જાય, ટ્રાફિક વધી જાય છે.
સાચું ગયા વર્ષે તો અમારી સ્કૂલ પાસે એટલું પાણી ભરાઈ ગયું હતું કે ઘરે જવામાં બે કલાક લાગી ગ ગએલા.
અરે અમારે ત્યાં પણ એવું જ થયું હતું વરસાદની વરસાદની મજા છે પણ ક્યારેક તકલીફ પણ આપે છે.
પણ બાળકોને તો વરસાદ બહુ ગમે છે આાગળની નાની બોટ બનાવીને હોડીઓ બનાવીને પાણીમાં તરવાની મજા જ અલગ છે.
હા અમે બી નાણા ના નાણપણમાં વરસાદ પડતો ત્યારે બહાર ડોળી જોઈને પાણીમાં છપ છપ કરતા મમ્મી પછી બૂમો પાડે કે બીમાર પડી જશો.
હા હા મારી મમ્મી પણ એવું જ કેતી પણ એ બાળપણની મજા કઈ અલગ જ અને રસપ્રિય હતી.
વરસાદમાં સ્કૂલ જવાની પણ મજા હતી ને રેનકોટ પહેરીને જવું ક્યારેય સ્કૂલ બંધ થઇ જાય તો વધુ આનંદ.
રેની દેની રાજુતા વાવ.
અને વરસાદ આવે એટલે આસપાસ બહુ લીલું થઈ જાય, ઝાડ પણ પણ તાજા લાગે ને મી્ટીની જે ભીની ખુશબુ આહા હા બહુ મજા આવે.
ખરેખર કુદરત નું સૌંદર્ય વરસાદમાં સૌથી વધારે જોવા મળે છે. અને અમારે ત્યાં. તો ઘણું જ.
ખેડૂતો પણ માટે પણ વરસાદ બહુ મહત્વ મહત્વનો છે, વરસાદ સારું પડે તો પાક સારો થાય.
હા આપણો દેશ તો ખેતી પર આધારિત છે. કૃષિ પ્રધાન દેશ છે જો વરસાદ ઓછો પડે તો ખેડૂતોને ઘણું નુકસાન થાય છે.
અને વધારે પડે તો પણ નુકસાન, પૂર આવી જાય પાગ બગડી જાય.
એટલે જ લોકો વરસાદ માટે પ્રાર્થના કરે છે.
વર સાતના દિવસોમાં ગીતો સાંભળવાની પણ મજા આવે.
હા હા. ખાસ કરીને જૂના વરસાદી ગીતો ચા સાથે બાડી પાસે બેસીને સાંભળીએ તો એકદમ મૂડ બની જાય.
તમે વરસાદમાં ભીજવાનું ગમે?
બહુ ગમે પણ હવે પેલા જેવટલું નહી નાની હતી ત્યારે તો છત્રી વગર જ દોડી જતી હતી.
હા હા હું પણ હવે તો ઠંડી લાગી જાય એનો ડર રહે.
વરસાદમાં ક્યારેક વીજળી જતી રહે ત્યારે પણ અલગ જ માહોલ બનતો પરિવાર સાથે બેસીને વાતો કરવાની મજા, મારે ગ્યાં તો વરસાદ જાય એટલે મારા પપ્પા તો કાલી. ચા બનાવે અને ખીચડીને વઘારીને ચા સાથે બેસીને જમવાની કઈ અલગ જ મજા હતી.
હા મોબાાઈલ વગર લોકો સાથે સમય પસાર કરવાની તક મળે.
સાચું અમારા ભાઈ બહેનો સાથે અમે ખૂબ મજા કરી છે તે દિવસોમાં જયારે વીજળી ચાલી જાય, સાચું વરસાદ લોકોને નજીક લાવે જ છે.
અને ગરમી પછી વરસાદ આવે એટલે રાહત મળે.
આ વર્ષે તો ગરમી બહુ પડી વરસાદ આવ્યો પછી જ થોડું સારું લાગ્યું.
હા વરસાદમાં રસ્તા પરની માટીની સુગંધ કેટલી સરસ લાગે છે.
એને માટીની ખુશબુ. કહે છે ને મને બહુ ગમે છે.
હા મને ખબર છે વરસાદમાં ગરમ સૂપ પીવાની મજા પણ આવે છે.
હા અને કંબલ ઓડીને મૂવી જોવી પણ.
અરે વાહ તારો તો પૂરો પ્લાન તૈયાર.
હા હા વરસાદી સિઝનમાં આ બધું કરવાનું જ પણ ઘરમાં રહીને.
પણ વરસાદમાં બીમારીઓ પણ વધે છે મચ્છર તાવ શરદી.
હા એટલે સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે.
અમારા સ્કૂલમાં પણ શિક્ષણ શિક્ષક કેહેતા કે વરસાદમાં ઉકેલ ઉકળેલું પાણી પીવું જોઈએ.
સાચું બહારનું ખાવું ન જોઈએ સાચું સ્વસ્થ્ય નું ધ્યાન ચોક્કસ રાખવું જરૂરી છે.
અને કયો વરસાદ ગમે ધીમે કે જોરદાર.
મને ધીમો વરસા જ બહુ ગમે શાંતિથી વરસે ને મનને શાંત કરે.
મને તો ક્યારેક જોરદાર વરસાદ પણ ગમે બારી પાસે બેસીને જોવાની મજા આવે.
વીજળીના ચમકારા અને ગાજવીજ ક્યારેક ડરાવે પણ છે ભાઈ.
હા ખાસ કરીને રાતે.
વરસાદમાં ફોટોગ્રાફી પણ સરસ આવે પાણીના ટીપા વૃક્ષો લીલા વૃક્ષો ઘણું બધું.
હા અને સોશિયલ મીડિયા પર વરસાદી ફોટો મુૂકવાની તો આજકાલ ફેશન થઈ ગઈ છે.
હા હા સાચું કહ્યું છે લોકો દેખા દેખી ન તો કઈ માહોલ જ અલગ હોય છે.
વરસાદમાં ક્યારેક રસ્તા પર ચાની લાળ પાસે ઉભા રહીને ચા પીવાની મજા પણ અલગ હોય છે.
એકદમ મિત્રો સાથે વરસાદમાં ફરવો એટલે યાદગાર ક્ષણો.
એટલે જ ઘણા લોકોની ફેવરેટ સિઝન વરસાદ હોય છે.
વરસાદ આપણને કુદરત સાથે જોડે છે હા અને જીવનમાં નવો ઉત્સાહ પણ લાવે છે.
અરે રિયા એક વાત કહુંર વરસાદમાં ગામડાનું વાતાવરણ શહેર કરતા વધારે સુંદર લાગે છે.
હા હા અમારા મામાના ઘેર જે ધરમપુર છે ને એ તો ઘણું સરસ લાગે છે વરસાદ થોડો ધીમો થયો લાગે છે હા પણ વાતો કરતા સમય કેવી રીતે પસાર થઈ ગયો. ખબર જ ના પડી.
ગયા વર્ષે હું મારી નાનીના ઘરે ગઈ હતી વરસાદમાં સવારે ઠંડો પવન અને પક્ષીઓના અવાજથી ઉઠવાની મજા જ અલગ હતી.
હમ સાચું કહે છે મારા મામાને ત્યાં પણ કે બધા ટેકનોલોજી થોડી ઓછી છે પણ લીલોતરી તો ધરમપુર કઈ આગળ અમે લોકો ફરવાને ગયેલા સાપુતારા જેવું પ્રવાસ. છે ઘણું જ સરસ છે તું પણ આવજે આપણે સાથે કોઈર પ્લાન કરશું.
સાચું પ્લાન કરશુ. અને વૃક્ષો વાવાથી. પણ વરસાદ સારું પડે છે. અમારા શિક્ષક કતા હતા.
હા એ તો ચોક્કસ છે જ વૃક્ષો વાવવાથી પણ એનું ધ્યાન પણ રાખવું પડે છે. મેન્ટેન કરવું ઘણું જરૂરી છે. વરસાદ પોતે એક સુંદર. લાગણી છે.
ચાલ હવે ખરેખર જવું પડશે નહી તો મમ્મી બોલશે.
હા ચો. બસ ચલ આવજે.
હા.
બાય.
બાય.